હલો બોલીને. કોઈ નહીં વરીએ કરું.
હમ્મ. બૂ હાલ તો.
અહીં તો આજે તો એટલું ગંદુ સપનું આવ્યું ને પેલું કોઈ કહી દઉં મને ચોર માંથી પહી જઈશ ને ચીરાઈ પલી જર માંથી એટલેમ ધીમેધી તું કહીદે કેમ જન્માથી બલ થાય તો તે કહે આંખ ભી આમ આમ ખુલે નહીં જલ્દી. આમ ભી આમદની થઈ ગલી મા બેન કહી યાદ કર દી કહી તે એને ના હવે. પેલો આ આઠ તો પાક લઈ લ ગ છટે હની હોય.
હમ્મ એવું જ થાય સપના માં પણ ને દોળાય બી નહીં.
ઉબ્ર નહી હોઈ એટલું ગંદુ કોઈ કૈંડુ ને કોઈ અને એને વાત કકરું તો છૂટે બી છૂટે બી નહીં આટબીન છૂટે. નહીં મેં જાગી તા બી તોઈ એવાજ એમ આમ કેમ જોર માંથી છોડ છોડાં નહીં પેલું ગોને કે કશિશ કરા ને છૂટે મેં એ તે ધન તો કરને છે એ દા મેં કયું આ રિયલ માં આવ તો દાઇતુ હમ્મ.
વાયલુ
હમ બહું ગંદી ભી ગયલી પણ પૈ તો ઓછી જ પડી હોતી ને બોલને
મેં તો દ્વારકા વતી ગેએલા.
હારું છે એ એટલો ગંદો સપનો આવિયો કસમથી બોલને.
નવી બમ્બૈય.
તો મને ભી હવારે આલ લોકો એટલું ગંદુ સપનો આઈવો ને. હા બેન કે કૂતરા બી લડડા ને બઉ પેલું કરે ને કૂતરા બીલાડા ને પેલું કરે ને એટલે જોયન કુતરુ બિલાડું નું સપના લઈ બ
પલટ
ક એટલી કીડીને મારી કે કસમથી હજુ બી ની જાય બધાથી
નાસ્તાભી તય છે
કીડી શે તારૅ ધેર બી
એ પેલી જીણી લાલ
તે જ એટલી દુઃખી પરેશાન કરે ન મમ્મી કે બીજા ને ધેર કીડી જ ની મળે આપડી ઘેર બટકી બોલાને સાચ્ચે પછી જાય જ નહી કઈમાં બી આવી જ લાગે દવામાં બી આવી લાગે તું વિચાર ને તું એટલી ડેન્જર બલે બોહરાઈ આવું જોઈએ કેટલી બધ કપડાંમાં આબી ઘુહી ગાય ત્યારે શ ચાર પીપર માં હોય શરીરમાં એટલી બધી કીડી તમે વિચાર્યું ચાલ ની કાલેમાં કપડાં એટલે હાજના ઉઠયા એટલે પછી કેવી રીત ના કાઢવાની એમ કોને કાલે કાઈઢી હેને તો કાલ તો બી કી ની મલે તો કપડામાં સાર્ટ એટલી કીડી લાગેલી એટલે હોય મને કેમ તો એટલી ચાદરમાં કીડી ને વાત ની પુછવાની આખું ચાટ પેપર રહી ગયલું કપડા વાર માં મુકી દીધેલું હતું કોઈને ની દેખાય એમ કરને એક કીડી અંંદર બેહેલી કાથી આવલી તે ની ખબર બોલ ને પહેલા તો એટલી કીડી આવતી નહી કા થી આઇવા કરે તે ની ખબર બોલ ને
પોલ્ટે
હાલ આટો મારવા નો કાલ આપણે
બોલને
બોલનૅ તો
બોલ તું
હમ
કિત્તાં
હ ને તો
બાઈક
તાર મમ્મી શાક આપવા ગઈ તી
હમ. ગુડ
બોલની તુ
ગએલી બોલ
કઈ નઈ તો અગર જેવું ઉઠી ગયલું સાજરય કેમ એક- - આખલા ઢગલો કપડાનો થોડોક છે. સેમ કપડા. ગડી કરવાના છે.
હા એ તો
હું કે?
કરવાનું- -
તું કા કાલા કેટલા જણા આવવાના તારી ધરૅ હમ.
અમે પાંચ જણા અને બિલ્લું છ ને એક ઉપર મમ્મી ને પપ્પા
હમ. બ ખાલી બકરી જ બનાવ લ કેે પ હ તે મરકી બી- -
મરઘા-
મર કો
હમ. હમ.
બોલો
બોલને તાર દોસ્તાર લોકને તારે હાચી બોલ ને.
બોલ
બોલને તો, સ્પ્રાઈટ લઈ આવું જોઈએ
શુક્રિયા- -
થમ્પસ અપ કરતા સ્પ્રાઇટ સારું પડે.
એવું કોઈ કોઈ પીને
હાં
અમાં બાજુની બિ સ્પ્રાઇટ?
સ્પ્રરાઇટ- - સ્પ્રાઇટ હારી આવે થમ્પસઅપ કરતા - -
બોલ તો- -
બોલ તો.
બોલ ને.
કઈ નહી.
કઈ નય.
કઈ નય તા.
કરવા લાગ અમથી મોકલાય દીધી.
હું દુઃખી એ હું કરવાની તો? પણ- -
પલ્ટ
બધું હેલ્પ કરવા લાગુ તમને.
હમ હમ. ના આવા તો એક જગ્યા લાગ
બોલ તા મમ્મી તને કેટલી હમરાવે છે મે જો ગઈ ને થઈ બોલને. મેરી બચી કા ઘર, મેરે ઘર મટ આના એમ કેટોટો. વાંધો નય, ઘરે જવું હોય તો. હમ. બને.
ઘૂંટણમાં દુખ્યા કરે છે.
સ્પ્રે માટેેની.
કાલે રમ્માં ગેલા હતા.
કાં ડડીકેલોકાલેમ હજો.
વોલીબોલ
બેટું.
બોલને.
તો કાદવ કાદવ તો નય મલે તા
બ્લોક પર રમીએ અમે.
હ તમે પેલું ચોમાહા હોવા માટેને માય તા થી.
રમાય. બોલો.
બલ
જ
બધા આવે કે રમ્મા હજુ.
આવે જ ને. બોલ તુ
ક્રિકેટ આમાં ગામ વાળા બધા છોકરાઓ પી કે તમ લગે બોલો હમ.
તમા પણ ઓખાઈ જાય પણને. પ્રેમો હુખાઈ જાય છે તમારે ત્યાં.
કોના ફમ હમ? તમારે બે એ બનાયલા.
તમે વારા જ બનાના.
સબંધને વાત કર
હમ
તને બના હો. હલો. કોણ કોલો? ના મમ્મી તો કામ કરવા ગેલી છે. અ બે વાગ વાર જાંશે હા. હા હા હા ચાલ કહી મમ્મી આવે પછી ફોન કરાવું. હા હા કઈ નહી ચાલ. હલો. ભલીમાં મમ્મીને બાહટ લાગી જની.
કેમ?
હમ દબ દિયા માથી ફન આવેલો.
ઓકે.
એટલે કામ કરવાનું હ.
હમ.
બોને એ તો પછ એ બઉુ ચોખી હ લયા તો મમ્મી તો મમને કોઈને લઈ જાયલા. એલે જાવ બ
હ
કઈ નહી.
ક
કઈ નઈ એને ચોખ્ખું કામ જોયું એટલે મા મમ્મી ને બોલાવે છે.
બોલ તો તું જાજે નહી પણ એમે ધીરે ધીરે કઈ કરવા.
જાતું મ તન નરા ન કામ
હમ પૈસા માંગવાની ત્યારે હારિ.
તોગને દ એમને કે પહેલે બહુ ચંડી. કર બીજિ કે તમ બજ કેલા સીતારંદે લોકોવા તમે જામ. હલોકોજ ર બ મગજ મારી કરે. શીતલાંડી તો કઈ ન બો કોઈ ચુંડી નની કરે. હમ તો.
અહે.
બોલ ન તોું
રહે.
કોઈ નહી તો.
કોઈ નહી તા.
ભૂખ લાગલી છે બહાર આવે મતલબ વાને જ ખાવા. તને મંદિરમાં જાની ચછે અત્યારે તો બહુ દિવસ પહિ.
બર.
કોઈ નહીં વો જો ઉઠાય મળું ને તમે તો કામ.
તૂરટી ગેલી કાલે સ્ને પ મોકલાવી મેં.
હમ્મ.
નહીં મોકલાવી એ કાલે સ્નેહ.
નો મોકલાવી પેલું થાટું શેરી સ્ટો
તેટટ થોડાને
તે બધાને હું ના કરવાનું. ભલે ઇમ્પોર્ટન લગ્ન કરો અને માટેવું જ કરું. ની કામ ના ને તો તૂટી જાય ને તો પછી તૂટવા દમ પઈ.
અચ્છા હા હા તોજ ને તે તૂટી ગઈ પહિ.
થાટું છે ભાઈ મુંજણ આવડતું છે હને ખબર. હમ્મ બંને બ બને થાય કોય.
હમ્મ તે એને મારે હસ્તે ફાલતુ નીના
બને બધે આપડે ભી તૂટી જા હૈ.
નહી એતે આપડે તો છે.
મને કાલે હુસ તો મને મોકલાય લોકો ને હજી તો. હા.
તેટા પણ અમુક જનને જ મોકલેલા ખાલી ટાઈમ.
બકરી આયા કાલે મોકલાવા માટે.
તે તો તને ને હમે બે ત્રણ બિલ લો લેને મોકલે.
બિંધુ ના મગલો કેતો આવજ ને બલ.
હમ્મ.
હ બધન ગીતો કો મરી ગલ તો હા.
કહો છો.
તે ખવાય ન ને.
અચછ એ મહને
એ લોકોકમ કુટુંમાંન નગેલું કોઈ.
હમ. બોલ.
એ તો કુટુંબ દવ તો લાગે ને અ લોકોગ બે કેટલા અલગ અલગ બલા ના કેલો. મન તો એ લોકો ને જે બાજુ રસ્તા પર ગય તો હારો એમ થાય ટાઈમ પર હોય. હ એટલી ગલી ગંદી ગલી ભ એ લોકો બધું કરાવે તો હરકું થઇ જાય. હાલો.
કત કઢે ન કટ
હલો.
કટ ક દેની કટ.
હ